હ
હાલો
હા હું કરસ
મજા જ કેમ છો?
હારું શે
હમ આજે ગયાતા દુકાનને સોંપે દુકાને ગયાતા
હા ગઈતી ને કટલેરી લેવા પકઈ નોતું
હું એ ગઈ હતી પણ તયાં આજે સાડીનો સ્ટોક આવ્યો છે સરસ સરસ મસ્ત તો ન્યુ પેટર્નમાં સાડી નો સ્ટોક આવ્યો છે સરસ એમ્બ્રોડ વાળી છે પછી પ્લેનમાં છે
હા
ઘણાઈ સ્ટો મેં તો બી લીધી મને બી ગમી તમારે લેવું હોય તો તમે જજો
નઈ મારે તો હમણાં લેવું નથી મારે તો છોકરાઓ ના કપડા છોકરાઓના કપડા લેવાના છે હા તે એમાંય લેન્કી થઈ ને છોકરીને તે બદલાવા મોકલા
હે મારે મારા છોકરા માટે લેવાના છે બજારમાં છઈવાનું છે તમે ફોન કર્યો મે કે નવો સ્ટોક આવ્યો છે તમારે લેવા હોય તો સાડીઓનો
હા હા હા હા તમારે લેવી હોય તો લઈ લેવાય ગમતી હોય તો
હું જાઈશ હવે મને ગમે તો થરી બે મે બેતો લીધી પણ પાછી હજી મને વિચાર છે કે હું બેક લઈ લઉં સાડીઓ
હમ હમ
એટલા માટે
તમે જાવ ને તો મને કેજો તો હું આવીશ જોવા
હા હું તમને ફોટા મોકલાવીશ વોટ્સઅપમાં વોટ્સઅપમાં ફ તા નાખીશ તમે જોઈ લેજો
હા હા મારે તોલી દોર બારી લેવીશ
દરબારી ન્યુ પેટનમાં નીકળી છે
હ લેરીયા વારીને
ખાલી આમ લેરિયા વાળી જ કેજી એમ એમ એમ્બ્રોડરી વાળ કે કઈ આવે છે?
એમ્બ્રોઇડરી થોડી હોય દરબારી માં તો સાદી હોય ફોરી
હમણા ન્યૂ પેટર્નમાં હમણાં નીકળી છે બહ મસ્ત છે અડધી બાંધણી અડધી લેરીયુ દરબારીમાં
હા હા
મારે લેવા જવાની ઈચ્છા છે હું લઈ આવું
તો લઈ આવો તમને ગમતી હોય તો
બે ડ્રેસ લેતા આઉ અને બેગ સાડી લેતા આઉ
હમ હમ
હ
મારે તો હમણાં કઈ નથી લેવું ને દીદી નું લેવું કપડા બે બે ન ના
મેમે તો હણાં લોગન માં લીધા તા
નાની ઢીંગોળી ના કપડા સારા આવે છે આ
હ
હમ
હમ હમ
મે તમને ફોન કર્યો મેં કીધું નવો સ્ટોક આવ્યો છે દુકાનમાં નવો સ્ટોક બહુ સરસ આવ્યો છે સાડીઓનો સાડીઓના સરસ પેટર્ન છે બહુ સરસ સરસ સારી આવી છે.
હા
અને તમારે ખરીદી કરવી હોય તો
ઈ બધી ને ઈ જ આવે ને એને ઈજ બધી આવે બધી વસ્તુ
તેનમાં
એમાં બધું હારું હારું આયવું વસ્તુ. એ સેલ માં બધી વસ્તુ હારી આવી.
હ એ સેલમાં સારું છે બધી કટલેરી સારી છે સેલ સેલમાં કેટલા કેટલા વાળો છે?
લી ને બધી કટલેરી ને વીસવીસ વારું
સારું છે બધું, વેરાયટી બધી સારી છે?
હા અ
જાવું પડશે જોવા કઈ જગ્યા એવું છે, બજારમાં જ છે?
ઈ છેેતે આમ છે. ઓલા વાજ છેને એને ના નાકા પાય કેશ
તને બજાર માં જાઓ ના?
એટલે મારે એમ છે કે મેં સ્કી દુકાને સ્ટોક નો ન્યાએ બહુ સરસ એનું ઈ સાઈડ તમે વીસ વીસ રૂપિયાની
હા હા એ બાજુ
હા બોલો. ખાઈ ગ્યો ના જો રસ તે હવે ચાલુ કરવાની છે હવે રસોઈની કામગીરી ચાલુ જ છે
હમ્મ
હમ્મ બસ ઈતના થઈ જશે ગાએ ગા છોકરાઓ હવે સ્કૂલે ને હવે ટ્યુશન માં ગયા છે ટ્યુશન માંથી આવશે પછી છસો એટલે અમે પછી રસોઈ કરતા તો વાર નઈ લાગે છોકરા ઓ આવશે પછી જમાશે તો થઈ જશે રસોઈ ત્યાં સુધી તો હ શું કરે છે અંકલ ને આટી ને બધા?
બધાય મજા કરશ
બધા મજા કરે છે
ત અમે અંકલ અને આંટી એ કંઈકથી આવી ગ્યા
હે?
અંકલ આંટી માં કઈથી આવી ગ્યા
તો હવે આમાં એમ જ બોલવાનું છે અંકલ ને આટી ને આમ થી બોલવાનું નથી એ હ વચ્ચે વચ્ચે બોલવાનું હે હ ન કરવાનું
હે
કે વાશીમોલી એકની વાત એક વાત પૂરી થાય પછી બીજાને બોલવાનું સે
સરસ લ્યો
એમ તો અત્યારે શું કરે છે મારા દેવ શું કરે છે ત્યારે કામકાજ
તોએ નથ કરતા
ક્યાંય જોબ તો કરતા આવશે ને માલદેવ
કાઇ જોબ નથ કરતા બિચારા
વકીલ નુ એને ઓલું નથી આયવુ એનું સર્ટી આવે ને એ હજી નથ આયુ
ત્યા વકીલ ની ટ્રેનિંગ લેવા જાય છે.
હા જાયને રોજેય જાય
એ વકીલની એને પરીક્ષા પૂરી થઈ પૂર્ણ કર લીધી
ના એ બધું બાકી છે.
તો હવે ખાલી સર્ટી માટે જ છે ને
હા
હલો
હઅ
એક સર્ટી માટે જ છે ને ખાલી
હા હા
બીજું તો એને કમ્પ્લીટ ગ્રેજ્યુએશન થઈ જ ગયેલું છે ને
હા હા
હમ્મ તમે તો ફોન કોકદી ફી થાવ તો અમને ફોન કરજો. અમે તો તમને ફોન કરીએ જ છે.
એ હા
એટલા માટે
હા હા ભલે
ને સમ પાર્લર માં જાઓ છું તો પાર્લર માં દુલહનો ને ત્યાર કરુજ કે નહી.
હા કરીએને
બધું શીખાડે છે ત્યાં પાર્લર માં
હા બધુંય શીખવાડેશ
શું શું એમ શીખાડે છે તયા પાર્લરમાં
તો આઈબ્રો મેકઅપ
હા
પછી વાળ કટિંગ કરાવે ફેશિયલ વેક્સ
હ તમને આવડું કાઈ
નઈ અમને કઈ નથી આવડુ
તમે શીખજો હો તમને કામ આવશે ભવિષ્યમાં
હા હા
એટલે મેં તમને એટલે જ પૂછવા માટે જ ફોન કર્યો કે પાર્લરમાં આ બધું શીખવા મળે છે
હા
હ હમ
હા હા હા બોલો ને
મેં જોયું કે ફોનમાં મારો ફોન આવતો હતો એટલે વાત થતી નથી કોક નો.
હા હા
એટલે હ
હ હા હા
હવે તમે તમારે ઢીલી ના કપડા લેવા જાવ તો મને ફોન કરજો તો હું છે ને એવા થઈ કપડા સા એના સાડી નવી આવશે તો હું
હા હા એહા
હું તમે મને ફોન ફોન કરજો તો હું તમને એડ્રેસ આપીસ તો તમે જો જો હા
હ હા
એટલા માટે સમી તો તમેમ તો વરસાદ પાણી
સાડીઓ ન જોવા
સાડી જોવા જઉ જેતપુર
તો આ મસ્ત બધી સાડીઓશે સાડીઓને ડ્રેસ ને બધે
ન્યા સ્ટોક હારો છે જેતપુર
હા
હોલસેલમાં મળે કે આપડે આમ એક જ મળે
હોલસેેલ મલે ને
હેલો
હા
હા હોલસેલ માં મળે કે એક જ મળે
હા હોલસેલ માં એ મલે
હોલસેલમાં એ મલે આપે જેવું લેવું એવું
જેવી લેવી હોય એવી
જાય
હા બાંધણી ને મળે ને
ના આપડે વેચાણ કરવું તો વેચાણ ની મળી જાય
હા બધું મળી જાય
આપે વેચાણ કરુ હોય વેચાણ આમ જથ્થો બંધ મળી જતી હશે ને હોલસેલ ની દુકાન માંથી
હા હા તમારે જેવી લેવી હોય એવી
એટલે મેં એટલા માટે જ ફોન કર્યો મે તો હોલસેલની દુકાનમાં તે એમ કે લઈએ તો આપણે વેચાણ કરવું હોય તો વેચાણ કરવું પડે કરવું હોય તો થાય
હા હા થાયને તો પછી આપડે જેવું બધુંને બાકીમાંય દેવું પડે થોડુંક બધું કરવું પડે
હલો
હા
હલો હા હા બોલો બોલો એમ કો વેચાણ કરવું હોય તો વેચાણ એ થઈ શકે ને સાડી ન
એમાં શું શું મળે શું શું મળે? સાડી નું મટીરિયલ ને ડ્રેસ નું મટીરિયલ.
હમ સાડી ઓ ને ડ્રેસ કોટન ના
કોટનના ડ્રેસ સિલ્કના ડ્રેસ
હમ
બાટીક ના ડ્રેસ
હમ
કોટન બાંધણી
હાહા
જયપુરી બાંધણી
એવું એવું બધું મળે ઓ હું કેવાય ભાઈ આપડે દાણા બાંધી
ચલો હવે હું ફોન રાખું છું મારે હવે બહાર જવાનું છે તો ફોન રાખો
એ હા